હા બોલો.
હા હલો મજામાં છો.
હ મજામાં.
હા હું એમ કતી હતી કે આપડા તો વેકેશન છે તો આપડે કશે જવં છે ગોવા કેમ ફરવા.
હા હા જઈએ.
હા તો કેમ ના જવું છે તમને કોઈ આઈડિયા છે એનું.
અ ટ્રેનમાં બી જઈ શકાય એરોપ્લેનમાં બી જઈ શકાય.
બરાબર છે તો. પછી આપડે કેમનું જવું છે એમ.
કેટલા જણ હોઈશું આપણે જે રીતે સસ્તું પડે એ રીતે જઈએ.
હા ના પાંચ પાંચ છ જણ તો હશે ને આપડે આખા ગ્રુપ જોડે જ આપણે પ્લેન કરીએ જવાનું. એટલે.
હ તો ટ્રેનમાં જઈએ એન્ડ્રોઈડ કરીશું.
હા બરાબર છે બરાબર તો. આઈડિયા છે પ્લેનની ટિકિટ કે એવું કેટલાનું આવે છે એમ બધું થઈને.
ના એ તો આડ્યા નથી પણ સસું પડશે આમ તો. અને ટ્રેનમાં મજા ભી કરાશે એરોપ્લેનમાં તો મજા બી નહી કરાય.
હા એ તો છે જ ને અ હું એમ કઉ છું. કે જો આપણેે આટલા હોઈયએ તો. કેટલા કલાકમાં પાંચ છ કલાકમાં તો પહોંચી જાય ને ટ્રેનમાં કે એક બે દિવસ તો જશે જ ને
હા એક દિવસ એક બે દિવસમાં પી
હા એજ ને અને તહી ત્રણ ચાર દિવસ રો કઈશું પછી. બધ ફરી સુધઈયા નવી નવી જગ્યાએ.
હા હા.
એ બીજ તો પછી અ. કયા ટાઈપને આપડણે કપડાં નઈ લઈશું.
ત્યા બીચ પર ફરવા જઈશું તો. તે નોર્મલ ક્લોથ અને બીજા આમ એ લઈશું.
હા બરાબર છે બરાબર છે પછી તો અહિયાંયા ઘણા બધા લાઈક મંદિર ને બધું. પણ છે તો તહી ભી આપડે જવાય. પછી તો અહીિયાંયા તો ખાવાનું બી અલગ અલગ મસ્ત મસ્ત ટાઈપ. ટાઈપ નું હોય છે જે કે આપણે ખાઈ શકીએ એમ એ પણ આપણે ખાઈશું. અને
હ
લાઈક જેમ કે ત અહીિયાયા જાઓ એટલે આખી દેશ વિદેશના લોકો તહીંયા આવે છે બહુ ફેમસ બીચ છે એ તો
હા હા ત્યાં ફરી
હા બરાબર છે.
કેવા કપડાં લઈ જવાના ને બધી
તો પછી છે ને હલો
હેલો
હલો અવાજ આવે છે.
હલો
હલો તમારો અવાજ મને નથી આવતો સહેજ મોટે થી બોલશો
હેલો
હા તો હું એમ કતી હતી કે આપડે તહંયા એટલા ત્રણ ચાર દિવસ રોકાઈશું અલગ અલગ વસ્તુ ખાઈશું
હા
ઘણા બધા લોકો આવે છે.
હા હા
તો તમને શું લાગે છે બીજું શું કરવું જોઈએ
આપણે એન્જોય કરવા જઈએ ત્યાં બીચ પર જઈશું પછી